અહીં આવશે
હા, જય શ્રી કૃષ્ણ જો આરામ કરતા તા ત્યાં ઉભા થયા જ
એવું હે, ચા પાણી પીતા
ના ચા તો હું નથી પીતી હો ને
એવું હો કેમ ચા પીધા નથી તમે?
ના, મને ચાની ટેવ જ નથી
હે હાવ જરીકે નથી પીતા, કોક દી તો પીતા હયશો ને!
નઈ ક્યારેય નહીં હોં, ચાં ચાખવાનોય નહીં
કોઈન્ ઘરે જાવ તો યે નો પીવો?
ન કોઈના ઘરે ય નઈ
હા, એમ છે.
શરબત પી લઈએ, પણ ઠંડુ પી લઈયે, પણ ચા નઈ.
એવું, તો તમને મારી જેમ ઠંડુ બઉ ભાવતું લાગે તા?
હા હું, ઠંડુ પણ પી લેઈએ લિંબુ સરબત છે. કે સોડા છે એવું. પણ ચા નહી પીવાની.
હા, બીજું શું ભાવે તમને ખાવામાં?
ખાવામાં તો આપણને બધું ય ફાવે.
હા.
આઈસ્ક્રીમ છે, આઈસ ડિસ છે, બધું ફાવે આપણને.
બરાબર, બરાબર. બીજું આમ બીજી તીખી વસ્તુમાંને એવી રીતે શું ભાવે?
એમાં ભેળ ભાવે, પાણીપુરી ભાવે. દાબેલી ને વડા પાંવ, એવું બધું ભાવે મને.
હા.
તમને શું ભાવે?
મને વડાપાંઉ ભાવે, મંચુરિયન ભાવે, ઢોસા ભાવે.
હા ઢોસા ય ભાવે? ઢોસા અમારા તો છોકરાને બહુ ભાવે, કે ઢોસા બનાયને મમ્મી ઢોસા બનાય ને.
હા.
એ દો વસ ના કે છે, પણ મિક્સર છે ને ખરાબ થઈ ગયું છે.
કેમ શું થ્યું?
એક પ્રોબ્લેમ આવી ગ્યો છે. નખો મેં ચ રિપેરિંગ કરાવીયેને
હા.
પછી ઢોસાનો પોગરામ રાખીએ એક દિવસ.
હા ઓલા બાર ખાવા જાવ ને બહારની વસ્તુ ખાવ ઇ કરતા ઘરે બનાવીને ખાવ એ હારું.
ના અમે તો ક્યારે બહાર જાતા જ નથી હોં ઢોસા ખાવા, કે એવું બધું ક્યારે બહાર નઈ જાવાનું, પાણીપુરી ને બધું ઘરે જ બનાવી લઈએ છે.
ઘરે જ બનાવશું.
બનાવી લઈ, બધી વસ્તુ જો કે હું તો ભેળ, પાણીપુરી બ દાબેલી બ્રેડ બધું ઘરે જ બનાવું છ
બરાબર.
કારણ કે પછી એમાં બધી શું બાર ની વસ્ત તુ કંઈ સારી ન હોય, ભેરસેળવાડી હોય.
હા આ એ વાત તમારી સાચી.
હા, બાળકોનું સ્વાસ્થ્ય બગડે એના કરતા ઘરે બનાવી લેવાનું.
હા હા, એ વાત તો તમારી સાચી હોં.
હા તમને કઈ વસ્તુ બહુ ભાવે?
મને તો, મને બલા બધા ફાસ્ટ ફૂડ બહુ ભાવે. આ કોઈ હેલ્થ હાટુ હારું ન કહેવાય પણ ભાવે હું કરીયે.
બહુજ ભાવે.
હમ્મ.
તમને પીઝા બનાવતા આવડે છે?
આ હા આવડે ન
કેવી રીતના બનાવવા
આ લો પીઝાનો રોટલો મળે રેડીમેડ ખબર છે
હા
હેય પીઝાન રોટલામાં છે ને ઓલુ બધું ચીઝ ને એવું નાખવાનું પેલા
ચીઝ નાખવાનું
અ હા કેપ્સીિકપ મરચા હોય ને
હા
ઈ નાખવાના એની માથે એવી રીતે મતલબ કે, એવી રીતે એમાં જરાક રાખવાના થોડાક થોડાક પછી ડુંગળીની લાંબી લાં ની સ્લાઈડ કરી નાખવાની ટમેટાને મકાઈના દાણા ને બધું થોડુંક રાખી પછી તવામાં રાખીને દસેક મિનિટ પેક કરીને થોડુંક વાર થાવાદો ને એટલે થઈ જાય પીઝા
સરસ બને ઘરે
હા
બાર જેવાજ બને
હ
એની મુસે હેંડો પીઝા ભાય તમે હવે અહીયા આવો ને
હા.
તો પીઝા બનાવી દેજો ને મને.
હા હા પાકું પાકું આવીસને એટલે બનાવીશ હ.
હા પીઝાનો પોગ્રામ રાખશો આપડે.
હા પણ પીઝામાં એવું ચીઝ નો વધારે ખર્ચો થાય. બીજું તો બીજું તો ઓમ કાઈ વાંધો આવે એમ નથી પીઝા નો જ ખાલી એમ પણ પીઝામા ઓલું બધું વધારે જોઈએ એમ. તો બીજું કાઈ
હા હો ચીઝ ને એવું બધું જોઈએ ને.
હા ચીઝના ભાવ વધારે એને પાછા એમાં થી.
ચીઝ તો આમ સ્વાસ્થ્ય માટે સારું થોડું છે.
ના ના એવુ કઈ સારું નથી ભાઈ ઓ.
હા. તો યાર છોકરાઓ તે માન તાનો ફેડ એટલે આપડે એક દિવસ પ્રોગ્રામ રાખશું હાલોને.
હા બાર થી મગાવું તો ઈ સસ્તા પડે આપણને.
એ જાય ને.
હા અત્યારે તો આ કઉ તમને છે અહિયાં આપડે ન્યાં હે ને ઓફર આલે હૈ. એક પીઝા માંથી હૈ ને વીઝા પીઝા ફ્રી છે. એટલા કેક ત્રણસો અઢીસો ત્રણસોને એક પીઝા મંગાવીએ ને તેનીમાંથે અઢીસો ત્રણસો નો પાછો ફ્રી આવે
હ તો એ સારી સ્કીમ છે
હમ્મ, એ મને તમારે મોગાવો હોય મને કે જો તમને ઓર્ડર કરી દઈશ
હા, તો હું તમને વાત કરીશ મંગાવું હશે ને
હા, હા
અ ત્યારે હું કઈશ તમને
હા, હા, એવું કરશે તો
હમ્મ આજે તમે શું બનાવ્યું હતુ
આજે તો આજે તો કાય ને બપોરે બટેાટાનું શાક અને રોટલી એવું જ ખાધું હો બીજું તો શૌ ખાઈએ
કંઈ ની, એવું જ ખાધું છે એમને
હા
રાત્રે શું બનાવશો
રાત્રે હાલો ને આપડે બધા મળીને પીઝા મંગાવીએ હું આવું તમારી ઘરે
હું કે છો
હું, હું, આવું તમારી ઘરે આપડે રાતે હે ને તમારી ઘરે હું આવું આપડે પીઝા મગાવીને ખાઈએ બધા
હા, એવું કઈક કરી હાલોને
પીઝામાં, અત્યારે ઓફર સારી હાલે છે મગાવી ને તો આપડે આમ એક માથે એક આમ ફ્રી આવતો હોય ને તો આપણે ઓલું વધારે ઓલું થાય
હ, હ, હ, હા અમારે તો બધાને એવું બહ ભાવે છે પીઝા અને મં મચુરીયન
હ, એટલે આપણે ઓમ ત્રણસો, ત્રણસો ના બે પીઝા મંગાવીએ ને તો આપડે ચાર પીઝા થઈ જાય બધા એનું પેટ કેટલું બધું ભરાય જાય
હ એ વાત કઈ સાચી
હા અને ખાવા વાળા હા ખાવા વાળા વધારે હોય તોય બધા થોડાક પચાસ પચાસ રૂપિયા પ્રત્યેક વ્યક્તિ કાઢીને તો એ પીઝા ના પૈસા નીકળી જ શું
હા, તો એ વાત એ સાચી છે, હો તમે આવો ને પછી કઈક આપડે વી ચાર.
હા હા ચાલશે.
હા શું છે બીજું?
બીજું તો જો કાં નહી શાંતિ છે શાંતિ સૌ.
ગરમી કેવી છે.
ગરમીની તો તમે વાત જ ના પૂછો ગરમી તો એવી છે.
અહીં બઉુ જ પડે છે મારે ગરમી એમ અંદર રૂમમાં તો રેવા તો જ નથી એમ થાય કે મેં છે ચાલુ. કરી લઈ કુલર ચાલુ કરીને બેસે એવું થાય છે.
હ અમારે જેવા ગરીબના તો એસી નથી અમે તો કુલર માં જ રોડવી. ડબલ તમારે વળી એ છે.
ના ભાઈ અમારે એ સિનવું નથી પાડી બને ને ત્યાં સુધી.
હા એ ન પાડો ને હ એઈજ સારું હાચું કવ તમને.
એટલે ને પછી જો આદત પડી જાય ને. એમ થાય કે આલો એસી પાસે જ બેસાવે હા. તો સ્વાસ્થ્ય માટે સારું છે.
ના પછી એસીની ટેવ પડી જાય એટલે બારે ક્યાંક આપડે તડકામાં ગયા હોય ને. અહીયા નોલા બ
હા એ એ વાતય સાચી. હોય એટલે પછી આપણને એમ થાય કે આપડે એસી માંથી બહાર જ નથી નીકળવું.
હ ખોટી ચીડચીડ થાય ને એવું બધું થાય. સ્વભાવ માં એ ઓલ બુધી આવે ગુસ્સાાલ સ્વભાવ થઈ જાય ગરમીને. કારણે તો.
અત્યારે મારો તોમે એવો ગરમી લાગે ને મારા મગજ. એટલો આમ ક્રોધ આવે ને. એની થકે. શું કરવું શું, નહી એવું થઇ છે.
હમ માણસને એવું જ હોય, આમ બહુ ઓલું થાય ને એટલે ગુસ્સો ગુસ્સો આવે બહુ માણસ ને, કામ નું લોડ આવી જાય ને તો એ માણસને ગુસ્સો આવે ને એવું બધું થાય રાખે સમજો તમે એવું હોય બધું
ક ગરમી. જેવી પડે છે.
હા અમુકને તો હવે, ગરમી ના તો હવે આવ કો ટાયદો.
બહુ જ વરસાદની રાહ જોઈને બેઠા છે.
હા હવે કઈ વરસાદ પડે ને તો બધાને રાહત થાય અમુકને છે ને તો હાવ, કઈ સુવિધા જ નથી પંખાઈ નથી ઘરે તો હું કરતા અહે છે તો.
હા પંખા અને ન હોય ને તો બહ પ્રોબ્લેમ થઈ જાય.
તો બહુ જ પ્રોબ્લેમ થતો હશે એ તો લોકો કેમ રેતા હશે ને એ તો એ જ જાણતા હશે.
પણ આપડે જેટલી સુવિધા છે ને એટલે આપણને વધારે આમ સુવિધા. તની જરૂર છે હો
હા બાકી જેને ટેવ ન હોય તો રોડવી જ લેવ એ તમારી વાત સાચી છે
હા, એને તો એના જો છોકરા મજૂર ના છોકરાને પગમાં ચંપલાય ન હોય તો એ કેવા આટા મારતા હોય
હા એ વાત તો બ સાચી છે
હા, અને ગરમી ના વરિયાળી નું શરબતને એવું બનાવો છો?
ના મને આવડતું નથી, તમને આવડેસે તો મને રેસીપી કોને
હા જો પેલા છે ને વરિયાળી અને સાકર આવે ને એનો ભૂકો કરી નાખવાનો
છે બરાબર
પછી ઇલાયચી લેવાની એનો પણ આ ભૂકો કરી નાખ અને મિક્સરમાં પછી એનો ભૂકોઈ બધો પાણીમાં નાખી
હમ
પાંચ દસ મિટ પલળવા દેવાનું પછી કાળેમ ગાળી નાખવાનું અને બરફનો એક ટુકડો નાખી અને પીવાનો એ બઉુ ઠંડુ બઉુ જ ઠંડુ
હમ
આપણા સ્વાસ્થ્ય માટે વરિયાળી સારી અને ઠંડી ખરી
હા બરાબર
હા તો ચાર, પાંચ દિવસ થાય એટલે વરિયાળી નું શરબત બનાવી, બિરલા નું શરબત બનાવી બિરલાય બહુ સારા
હે બીલા સ્વાસ્થ્ય માટે સારા હ છે ને કા
બહુ જ સારા છે બિલ્લીમાં ઉપર થાય છે ને ઝાડ ઉપર
હા, હા
બિલ્લાની સરરબત બહ સારું આપડે આંખોની બળતરા છે, પગની બળતરા બધી મટાડી દી હા, તે બિલાઈ બહ ચાર
બરાબ
તમે આવો ને એટલે બિલાનુ સરબત બનાવીશ
હા, મન બનાવી આપશો ને મેં કોઈ દિવસ ચાખ્યો જ નથી
તમે આવો ને જરાક મને યાદ કરશો કે બિલાની શરબત બનાવો
હા, હા, પાકુ, પાકું ચોક્કસ
હા, એ તો છે ને ફ્રીજમાં સ્ટોર કરી રાખ્યો છે
વાહ એ તો બહુ જ સારું કેવાય ગમે ત્યારે આપડણે રેન્ડમલી બનાવવું હોય તો બનાવ થ એમ
ના બનાવી નાખવાનું બ્લેન્ડર મારી રસા કરર નાખી એ. શેરવી દેવાનું.
સારું સારું ચાલ આપડે પછી વાત કરીએ.
હા હા જય માતાજી એ હા હા એ હા હા જય માતાજી.
જ.